કૃષ્ણ કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું શું ચાલે છે? ઘરમાં બધા સારા છે?
હા બધા એકદમ મજામાં છે. તમે જણાવો તમારી ત્યા બધા કેમ છે?
બસ બજા બધા મજામાં. છે અને જોવ ને આજકાલ તો આપણા ઘરમાં આપણે બધી જગ્યાએ ટેકનોલોજી નો કેટલો ઉપયોગ કરીએ છે નહી.
હા એ તો છે જ આપણે જોઈ શકીએ છીએ કે હવે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ વધી ગયો છે.
સાચું કહો છો તમે આમ જો મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આ બધી વસ્તુઓથી આપણે કેટલા જલ્દી કનેક્ટ થ અ આપણા માટે ફાયદા એક એક એક હિસાબથી બહુ જ ફાયદામંદ છે. કે આપણે ઝડપી મતલબ કોઈના થી આપને કોન્ટેક કરવો હોય તો બઉ ઝડપથી આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ.
હા એ જ ને આપણે જોઈ શકીએ છી કે ભાઈ મોબાઈલ અને ઇન્ટરનેટ થી આપને જોઈ શકીએ કે દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છે પછી વિડીયો કોલ પર દૂર બેઠેલા લોકોથી પણ આપણે સંપર્કમાં રહી શકીએ છે. પછી કોઈ પણ મેસેજ આપી શક કીયે છીએ તો એમાં બહુ ટેકનોલોજીનો ફાયદો આપણે જોઈ શકીએ છે.
સાચ્ચું કહો છો તમે. આમ લોકોથી જોડાવા માટે અને ઝડપથી જોડાવા માટે આ ટેકનોલોજી એ બહુજ આપણને બહુ જ સારો માધ્યમ આપ્યો છે.
હા એજ ને. ટેકનોલોજીના ફાયદા તો બો બધા છે. આપણે જોઈ શકીએ છીએ. ટેક ફાયદા સાથે સાથે નુકસાન પણ બો બધા છે.
બિલકુલ સાચું કહો છો તમે. જો ફાયદા જોઈએ તો આપણે શિક્ષણમાં મદદરૂપ થઈ સકે છે. આપણે બાળકોને કોઈ ભણાવવું હોય અને એવું કોઈ સબ્જેક્ટ હોય કારણ કે જો અમણાં જો કેટલો અમ્મ વ આપ આજની સમય કેટલો આગળ વધી ગયો છે તો આપણને પણ કેટલીક બધી વસ્તુ હોય છે જેની બધ્ધી માહિતી નથી હોતી. તો આપણે અ સોશિયલ મીડિયા ઓનલાઇન અભ વસ્તુઓનો મતલબ ડિજીિટલ અ પુસ્તકો પણ વાંચી સકીએ છીએ અને ઓનલાઈન અ કોઈ પણ વસ્તુને સર્ચ કરીને પછી બા ળકોને, એના માટે જ્ઞાન પણ આપી શકીએ છે. અને ઓનલાઈન અભ્યાસ કરાવી સકીએ છીએ બા ળકોને વિડીયો લેક્ચર અપાવી સકીએ છે. ડિજિટલી પુસ્તકોનું જ્ઞાન આપી શકીએ છે. તો એ પ્રમાણે શિક્ષણમાં પણ બઉજ મદદરૂપ છે આ તો.
એ તો તમે એકદમ સાચી વાત કરી. શિક્ષણમાં તો બઉજ મદદરૂપ છે, જેમ કે આપણે ઘેર બેઠા બેઠા કંઈક પણ વસ્તુ બાળકોને ભણાવી શકીએ છીએ, આપણને કંઈ સમજ ના આવે તો આપણને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને સમજાવી શકીએ છીએ. પછી ઓનલાઈન શિક્ષણ પણ કેટલો વધી ગ્યો છે હવે તો. પછી માહિતી કેટલા સરળથી હા, એજ ને. માહિતી સ આપણને એકદમ સરળતાથી અને પછી ઝડપથી મળી જાય છે. એટલે બો ફાયદો એ છે. શિક્ષણમાં પણ આપણ જોઈ શકીએ છે એ કે ટેકનોલોજીનો બો ફાયદો છે.
બિલકુલ, અને સમયની કેટલી બચત થાય છે. તે તમને ખબર છે? આપણે પેલા કેવી રીતે બી લાઈનમાં ઉભા રહીને અને બિલ ભરતા હતા, બેંકમાં ઉભા રહીને, આપણે કોઈ પણ બેંકિંગ કોઈ પણ કાર્ય, આપણે ડિટેલ કાઢવી હોય કે કોઈ પણ જાતની બેંકમાં આપણને જરૂરત હોય, તો પણ આપણે ઘંટો કલાકો સુધી આપણે લાઈનમાં ઉભા રહેતા હતા. બિલ ભરવા માટે પછી બુકિંગ કરવું હોય સિલિન્ડરનું બુકિંગ કરવા માટે. કેટલા બધા વસ્તુઓ છે જેના માટે હવે બ ધ્ધું જ ઓનલાઈન થઈ ગયું છે. અને આ કામકાજથી સમય પણ બહુ જ વધ ચે છે. આપણે લાઈનમાં ઉભું નથી રહેવું. બાળકોની ફીસ ભરવી હોય તો પણ આપણે લાઈનમાં ઉભી રહીને ભરવું પડતું હતું, તો હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, કે આપણે ડિજીિટલી પેમેન્ટ કરી શકીએ છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ, એનાથી આપણને કેટલો આસાન થઈ ગયો છે, કે ઘેર બેઠા બેઠા પણ આપણે કોઈ પણ જગ્યાએ દૂર પેમેન્ટ કરવો હોય તો પણ એ કેટલો આસાન થઈ ગ્યો, કે આપણે અહીંયાથી જ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણાએ બેઠા પેલા લોકને પેમેન્ટ કરી શકીએ છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે. ઘણા આપણના કામ મિન્ટોમાં પૂરા થઈ જાય છે આ ટેકનોલોજી ના લીધે તો આપણને કેટલો બધો સમયનો બચત થાય છે તો એ માટે આપણે જોઈ શકીએ છેીએ કે ટેકનોલોજી બહુ ફાયદાામંદ છે.
બિલકુલ અને કેટલી બધી આમ વ્યવસાયમાં બિઝનેસ માટે પણ આ ટેકનોલોજી ન બહુ જ અલગ જ મહત્ત્વ છે કારણ કે માર્કેટિંગ કરવા માટે પછી લોકો સુધી વાતો પહોંચાવા માટે આપણે કયો વ્યવસાય કે કારોબાર છે એ કારોબાર. લોકોને જાણ કરવા માટે પછી લોકો સુધી બધી મેસેજ આપણેે કોઈ પણ આપ જેમ કે આપડા કોઈ કાપડનો કારોબાર હોય તો આપડા એની એમાં પણ કેવી રીતે ક્યાં છે અને કેટલી આપણે ઓફર રાખીએ છીએ કેટલી. કેટલી નઈ વસ્તુઓ આપણા ત્યાં છે એ બધી પણ આપણે સોશિયલ મીડિયાના થ્રુ આપણે માર્કેટિંગ કરી શકીએ છેએ એફિલેટ માર્કેટિંગ હવે તો માર્કેટિંગના પણ કેટલા બધા પ્રકાર છે ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ એફિલેટ માર્કેટિંગ. પછી કોન્ટેન્ટ માર્કેટિંગ ઈમેલ. માર્કેટિંગ નેટ. ટ માર્કેટિંગ આ બધા તરીકે. કેથી આપણે માર્કેટિંગ કરીને અને લોકો સુધી આપણ કઈ પ્રોડક્ટ છે શું વસ્તુ છે આપણી વસ્તુની સી ખાસિયત છે એ બધી જ જાણ આપે આપણે ગ્રાહકો સુધી ડાયરેક્ટ પહોંચાવી શકીએ છી અને. કમાં જે કોઈ પણ હોય છે ને કે જે વચ્ચે કમિશન ખોર ખોર હોય છે એ કમિશનને આપણે સમાપ્ત કરી શકીએ છીએ તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ માહિતી આપી શકીએ છેએ અને આપણો કારોબાર વ્યવસાયમાં પણ આપણે વૃદ્ધિ કરી શકીએ છ છે.
હા એ તો છે જે આપણે તમે એકદમ સાચ. સાચી વાત કરી કે વ્યવસાય માં તો બહુ જ મદદરૂપ છે વ્યવસાય આપણે ઘર બેઠા બેઠા આપણનો બિઝનેસ વધારી શકીએ છીએ પછી આમ જોઈ શકીએ છેએ કે નવી નોકરી અને રોજગારી તક ઊભી થઈ ગઈ છે કેટલી બધી રોજગારની પ્રોબ્લેમ થાય છે તો આમાં આપણે જોઈ શકે છે કે ઓનલાઇન બિઝનેસ કરવો બહુ સરળ બની ગયો છે તો લોકો કેટલા બધા લોકો ઓનલાઈન ડિઝાઇનમાં જોડાયા છે અને ટેકનોલોજીના લોકોને ઓનલાઇન બિઝનેસ કરવામાં બહુ મદદરૂપ થયો છે કે ભાઈ એ લોકો ઘેર બેઠા બેઠા કઈ પણ ખૂણે પોતાનો બિઝનેસ વધારી શકે છે તો એમાં કેટલા ફાયદા થાય છે લોકોને
ક્રિએટ કર્યા છે કે આપણે વિચાર કરતા કરતા થાકી જઈએ જો આપણે કોઈ નવો વ્યવસાયો હોય અને આપણને લોકો સુધી એની જાણ કરાવ્યું હોય તો આપણે એ ફ્લેટ માર્કેટિંગ નો ઉપયોગ કરીને લોકો સુધી જાણ પહોંચાઈ શકીએ છે પછી આપ આપણે કોઈ પણ વસ્તુ આપણેે એવી હોય કે જેની જેના જેને આપણને બ્રાન્ડ ના રૂપમાં વધારે મતલબ વધારે લોકો સુધી પહોંચવું હોય તો આપણે ડિજિટલ માર્કેટિંગમાં એસસીઓ કરીને લોકો સુધી જાણ કરી શકે છે આપણી વેબસાઈટને ઉપર લાવી શકીએ છીએ એની રેન્કિંગ વધારી શકીએ છીએ તો આ પણ કેટલા બધા ટેકનોલોજી કોઈપણ સ્મોલ આપણે ઘરથી કોઈ ઘરેલુ કોઈ ઉદ્યોગ ખોલ્યું હોય તો એના માટે પણ આ ટેકનોલોજી બહુ જ આપણા માટે મદદરૂપ અચ્છા
હા એ તો તમે સાચું કીધું કે ઘેર બેઠા બેઠા પણ લોકો બિઝનેસ કરી રહ્યા છે હવે તો તો એક કોઈ દુકાન ની કે કોઈ જરૂર પણ નથી આપને ઘરે બેઠા બેઠા પણ બિઝનેસ કરી કરી શકી એ પણ ટેકનોલોજી ના મદદ તો ટેકનોલોજી ના બહુ બધા ફાયદા છે આપ આપણને પછી આપણે જોઈ શકીએ છીએ કે આ આરોગ્યમાં પણ એ બહુ મદદરૂપ છે કે આધુનિક મશીનોથી રોગનું વહેલું નિદાન નિદાન થાય છે કેમ કે એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે તો એમાં પણ બહુ મદદરૂપ છે
બિલકુલ અને કોઈ પણ વસ્તુની પ્રોડક્ટિવિટીને વધારવા માટે પણ કેટલા બધા મશીનો અને સોફ્ટવેરો આવી ગયા છે જેનાથી આપણે એને સારા એનો સારો ઉત્પાદન પણ કરી શકીએ છે એમાં પણ જો તમને હવે તો ઘરે બેઠા બેઠા લોકો એરબર્ડસ ઘરે કે પેન્સિલ ન કટિંગ કેટલી બધી એવું બધા કામો એ ઘરે બેઠા બેઠા મશીનની ઉપયોગથી ઘરે બેઠા બેઠા કરી શકે છે પેકિંગ કરવાના સાધન થેલયો હોય છે એ પણ ઘરે લાવીને પછી અ કરી શકે છે તો આપ બધું ટેકનોલોજીનું જ આપણને દેન છે આ તો
હા એ તો છે જ તો આપણે જોઈ શકીએ છીએ કે ટેકનોલોજી વગર તો કઈ પણ શક્ય જ નથી તો ટેકનોલોજી છે તો એટલે આપને બહ ફાયદો છે આપણે આપણને કઈ પણ ટેન્શન નથી આપણને એ કોઈ પણ કામ આપણ ઝડપથી થઈ જાય છે
અને રોજની જિંદગી માં પણ બહુ જ મહત્વ છે કે કેટલી બધી ટેકનોલોજી એવી છે કે જેના લીધે આપણને કેટલા કામ ઝડપથી થઈ જાય છે અને જો બાળકોથી લઈને અને મોટા સુધી બધા માટે આ એવો પ્લેટફોર્મ છે આ એવીસ્ વસ્તુ છે કે જેનો ઉપયોગ બધા જ કરે છે બાળક પણ કરે છે એમના મનોરંજન માટે આપણેે પણ કરીએ છેએ અને જે આપણા વૃદ્ધો છે ઘરના વડીલો છે પણ કરે છે અ જેમ કે અ કોઈ પણ મનોરંજનમાં બાળકોને ગેમ વેમ રમવા માટે તે મોટાઓને કોઈ માહિતી જોવી હોય કે થોડી વખત એમનો પણ આપણું પણ મન હોય એમ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર રીલ્સ સ્ક્રોલ કરીએ અને વડીલો હોય છે તો ભ ભજન એવું બધું સાંભળીને પણ એમનું મન મનોરંજન કરે છે તો આ પ્રમાણે કેટલી બધી વસ્તુઓમાં કેટલી બધી કેટલા બધા લોકોને આ યુઝફુલ છે મદદરૂપ છે અને બીજું જોઈએ તો ટેકનોલોજી જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ ટેકનોલોજી એ એટલી વધી ગઈ છે કે હવે તો રોબોટિક જમાનો આવી ગયો છે કે બધી વસ્તુઓમાં આપણે કાર પણ એવી ઇન્વેન્ટ થઈ ગઈ છે કે જેમાં ડ્રાઈવર વિદાઉટ ડ્રાઈવર પણ કાર ડ્રાઈવ કરી શકો છો તો જો ટેકનોલોજી કેટલી આગળ વધી એ જ ણે
વધી ગઈ છે કે આપણે જોઈ શકીએ છીએ કે કાર ડ્રાઈવર વગર પણ ચાલે છે તો ટેકનોલોજી નો કેટલો સારો ઉપયોગ થઈ ગયો છે તો આપણને જોઈ શકીએ છેએ કે ભાઈ ટેકનોલોજી ના લીધે આપણ આપણો દેશ દુનિયા ભરના દુનિયાભરમાં જોઈ શકીએી કે કેટલા આગળ વધી ગયા છે પહેલા કરતા તો આપણને જોઈ શકીએ ભાઈ બો બધા ફાયદા છે આ ટેકનોલોજી ના
બિલકુલ સાચું કહો છો તો ચાલો પછી મળીએ અને ફરીથી તમારાથી વાત કરીને બહુ સારું લાગ્યું ફરીથી સમય કાઢીને જરૂર થી નિરાતે આપણે આ ટોપિક પર વધારે વાતચીત અને માહિતી લેનદેન કરીશું
હા હા પાકું પાકું ફરીથી કોલ કરીને આપણે વાતો કરીશું આજે તો મને બહુ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને બહુ સારું લાગ્યું આટલી બધી ઈન્ફોર્મેશન મળી એટલે ધ્યાન રાખજો
હા ચલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.